હ હા કેમ છો મજામાં
હા બસ મજા આવે તમે કયો તમે કેમ છો
બસ હું શાંતિ છે હમણાં જ ફ્રી થઈને બેઠા.
અચ્છા જમી લીધું.
બસ જમી લીધું તમે.
હા બસ જમી લીધું
હમ્મ બોલો બોલો કેમનુ ચાલે.
બસ મજા છે હમણાં તો તમે કયો કઈક.
બસ અત્યારે અહી થોડું થોડું અંધારેલું છે અમારે વાતાવરણમાં. થોડું ભેજ ને એવું છે વરસાદ પડે એવું લાગે છે અત્યારે તો.
હા વરસાદની બી ઘણી બધી જરૂર છે હમણાં તો આપને.
હા એટલે જ ને. કેમ કે બાફ બી એટલો મારે છે અને એ લીધે ગરમી બી લાગે છે.
હા એ તો છે કે વરસાદ આવશે એટલે પાચ જમીન થોડું પાકમાં. મૂકવાનું ઓછું થઇ જશે.
હા એટલે બોલો બીજું ક.
આપે તો એ હમણાં તો આપને કેટલું દેશમાં પાણી ની ને ઉ કમી થઈ ગઈ છે.
બહુ જતંગી થઈ છે અત્યારે તો અમુક જગ્યાએ તો અત્યારે પાણી બી. કાપ મૂકે છે પાણી માં બી.
હા એ જ એક દિવસ નઈ ને એક દિવસ ક્યારેક પાણી હોય બી છે અને કોઈ વાર નથી ભી હોતૂ
હમ્મ એટલે.
તો એટલે બધાને વરસાદ નુ પાણી આવે તો એ આપણે હાર્વેસ્ટ કરવું જોઈએ જેથી બધાને. સારું રે પાણી ની તંગી ના આવે.
હમ પણ અત્યારના ઘરો બી કેવા થઈ ગયા છે કે. પેલાના જુના જમાનાના ઘરો ગામમાં ને એમાં જોઈએ. તો શું કે ખાસ કરીને વરસાદના પાણીમાં જ આપણે. પુષ્ય નક્ષ કોઈ એવું નક્ષત્ર હોય એમાં એ પાણી સંગ્રહ કરવાના મોટા મોટ. ત્યાં ઊંડા ટાંકા ભી હોતા તા. અત્યારે ક્યાંના નવા ઘરોમાં એવા ટાંકા ને જોવા મળે છે. આજની તારીખમાં આપણે ગામમાં જઈએ તો હવેલીમાં ને એમાં એ વરસાદનું. પાણી સંગ્રહ કરવાના ટાંકા આજની તારીખ માં જોવા મળે છે.
હા એ તમા મારી વાત સાચી છે. પણ હવે તો નવી નવી જે ટેકનોલોજીસ ને આવી રહી છે એનાથી તો ઘણા લોકો. નવા ઘર બનાવે છે એ લોકો એવા બોર કે ટાંકા કે રાખે છે જેમથી રેન વોટ. હાર્વેસ્ટ થઈ શકે તો એ સારું રે કેમ કે પાણીની. બજેટ જેટલી આપે કરશું એટલું આપને જ કામ આવવાનું છે ને.
એ તો છે હા મેં હમણાં જ જોઉું તું કે અમારા. સોસાયટીમાં બી એક જણે પાણી ન આ રીતના કરાવ્યું હતું વરસાદમાં કે જેવ વરસાદનું પાણી આવે એટલે તમારે એ ટાંકામાં બી જાય અને અમુક જે પાણી આ શું કેવાય ચોખું થઈ ને એનું. સંગ્રહ બી થઈ એટલે તમે કપડાં ધોવા વાસણ ઘસવા. એ બધામાં બી તમે વાપરી શકો ગાર્ડનિંગમાં ને બધામાં બગીચામાં ને બધે.
હા એ તો છે કે પાણી ફિલ્ટર જે આપે કરી. તો આપણે આમ વરસાદનુંું પાણી જે પાલક પાણી આપે કઈ છી. એઈ પાણી આમ તો આપડા સ્વસ્થ માટે બી સારું હોય છે અને. આપ એને પી બી શકી છીએ ફિલ્ટર કરીને તો સારું રે છે આપડી હેલ્.
હમ અને જે પહેલાના જમાનાના જે પાણી જે સંગ્રહ કરતા હતા કહેવાય છે. કે તમે એ પાણી પીઓ તો તમે આખો વરસ બીમાર ના પડો એ નક્ષત્રમાં પાણી જે તમે સંગ્રહ. કર્યું હોય એ પાણી સબ સામે આ્યા એવું કેહેવાય છે એટલે બોલો અને અત્યારે તો વાતાવરણ ન કશું કેહેવાય એવું છે નહી સવારે ગરમી બપોરે ઠંડી સોરી સવારે ઠંડી બપોરે ગરમી રાત્રે સાંજે વરસાદને ફરી. પાછી ઠંડી ક્યારે વરસાદ પડે ક્યારે ગરમી થાય કશી ખબર નથી પડતી
હા એ તો છેજ કે હવે તો કોઈ વાતાવરણ કે કોઈ ઋતુ બી નું નક્કી નથી હોતું ક્યારેક તો ઉનાળામાંબી વરસાદ વરસાદ આવે છે ક્યાંક શિયાળામાં ભી વરસાદ આવે છે તો કઈ નક્કી જ નથી હવે તો ઋતુ ન
એ છે. ગયા વર્ષે જોવાનું માર્ચમાં વરસાદ પડ્યો હતો અત્યારે જુલાઈમાં વરસાદ પડ્યો હતો. કઈ જે નહી હોતું.
હા એઈજ ને હવે તો ઋતનું નક્કી નથી કેમ કે કેટલું બધું આપણું પોલ્યુશન એવું બધું થાય છે. વાતાવરણ શુદ્ધ નથી રહી શકતો એના લીધે આ બધી તકલીફો આવે છે.
એજને અત્યારે વચ્ચે આવે છે એ બી ખરું કે વાતાવરણ જે પેલું ઓઝોન સ્તર જે કહે છે ને એમાં ગાબડું વધારે પડે છે.
હા એના લીધે તો ઘણું બધું નુકસાન આપને જ થવાનું છે બટ હવે કોઈ કઈ સમજી તો નહી શકે કોઈને એક એક ને જઈને તો કઈ જ ના શકીએ આપણે પાણી બચાવું કે એવું બધું હોય.
એ તો આપણે જાતે જ બચાવવું પડે અને પેલું ગ્રીન હાઉસ અસર ને એ બધું બહુ થાય છે અત્યારે તો
હા, એઈ છે અને બાકી તો સરકારને કોઈ એવી સ્કીમ કે એ બધું પાસ કરવું જોઈએ જેનાથી લોકો બધાને ખબર પડે કે નહી પાણી બચાવવું જરૂરી છે કે એવું બધું કોઈ કાયદા કે હોય તો સારું રે
પાણી બચાવો બી અને વીજળીબી બચાવવાનું તમે જોવા જાવ તો અત્યારે ગમે ત્યારે વરસાદ પડે છે વીજળી જતી રહે છે આપડી
હા એ છે હવે તો કેવું છે કે સોલાર પેનલ્સ આવી ગયા છે. તેથી ઘણી બધી ઇલેક્ટ્રિસિટી કે વીજળી કે બચે છે તો હવે સરકારને એમાં બી ઘણી બધી સહાય આપવી જોઈએ જેથી બધા લોકો સોલાર સિસ્ટમ લગાવી શકે.
સોલારમાં તો સિસ્ટમ અત્યારે નખાવાયા જ છે સોલાર સિસ્ટમની તો સરકારે બધું સારું કાઢ્યું છે. પણ એવું છે કે ફ્લેક્સિબલ સોલાર આવે ને જે તમે ફ્લેટમાં બી વાપરી શકો. કેમકે ફ્લેટમાં તો આપણે પોતાનું સોલાર નાખાવી ના શકીએ.
હા, ઈ તો છે.
ફ્લેટમાં બી આપડે ચલો ને અગાસીમાં ના કરાઈએ પણ આપડે પોતાની બાલ્કનીમાં બી સોલાર કરાવી શકીએ એ રીતની બી કોઈ શું કહેવાય ટેકનોલોજીને અદ્યતન વસ્તુઓ બધી કાઢવ કાઢવી જોઈએ. કે જેનાથી બધાને સહુલિયત રેહ ને બચાવ બી થાય બીજું કઈ નહી.
હા, એ બી છે જેટલું ઘણું બધા લોકો લગાવશે પણ સોલાર ને ઘણી બધી યુઝ થશે સોલાર તો તેનથી ઘણી બધી વીજળી બચશે તો આપને જ સારું રહેશે, આગળની જનરેશનમાં વીજળી હશે તો સારું રેહ
હમ્મ અને સોલારમાં તો સબસિડી બી મળે છે આપણને એટલે તમારે વધારાનો ખર્ચો બી ના થાય તમારું લાઈટ બિલ બી બચે તમારે ભરવુંના પડે જેના જે અમુક રકમ ને બધું આવે એ તમારે કપાઈ ને જ તમારા ખાતામાં આવતા તો વર્ષે એક વાર તમારે બિલ ભરવાનું થાય.
હા, એતો છે કે એ સોલાર કેટલું આપે બિલ આપે લાઈટ યુઝ કરી છે એ હિસાબે બિલ આવે છે, વધુ માં તો વધુ આવતું તો નથી જ.
હ એટલે બોલો બીજું કહો.
હા બીજું તો શું કે આજે સરકારે સબસીડી તો આપે જ છે સોલાર પેનલ્સ માટે. પણ હજી સરકારને થોડું વધારે સબસીડી આપે તો કોક લોકો કેવું હોય, કે કોક લોકો અફોર્ડ ના કરી શકતા હોય સોલારમાં રૂપિયા ના નાખી શકતા હોય તો એ લોકો બી નાખી શકશે હજી
એમાં એમાં અમુક જગ્યાએ અમુક જે કંપની જે તમે અમુક કંપની કે અમુક નખાવઓ તો એમાં એ લોકો લોનની સુવિધા પણ આપે છે પણ.
હા એઈ સારું છે કે લોન ની સુવિધા હોય તો લોકો લઈ શકે.
લઈ શકે એટલે.
હવે તો અવેરનેસ ના ઘણા પ્રોગ્રામ ચાલુ થાય કે નહી આ કરવું જોઈએ. કે્યા સારું છે, તો લોકો માં અવેર આવશે ને તો લોકો બધા સમજશે.
એ તો છે પણ મ જે સમજનાર છે સમજી જાય છે નથી સમજતા એ કોઈને સમજવા બી કોક વાર નથી દેતા. એવું પ્રોબ્લેમ એ મુ કેલી આવે ત્યારે થોડુંક વધારે મુશ્કેલ પડે છે.
હા એ તમારી વાત તો સાચી છે કે જો એક લોકો ભી સમજશે ને એ બીજા કેશે એનામાં બીજા પાંચ ને બી કેશે ને તો ચાર સમજશે પણ એક તો બી નહી સમજે એવું. હોય બની શકે છે ક્યારેક.
હમ એટલે જ ને, બોલો બોલો.
બાકી તો આપને પર્યાવરણ ની ભી જાળવું જ જોઈએ હમણાં તો ઈ ભી કેટલું નુકસાન કરે છે. લોકો કાપી નાખે છે જાળવાને. હા ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરવી હોય તો વૃક્ષ એ કાપી નાખે છે.
અરે ખેતી લાયક જમીન હોય છે એ બી સરકાર ખરીદીને મેટ્રોમાં મેટ્રો કરે છે એ કરે છે આમાં ખેતી લયક જમીન તો જતી ર આપડે
હા ઘણી બધી હવે તો જોયા જઈ કે આપ પવન ચકી વાળું આવે છે તો એ ખેતીમાં રાખે છે તો એનાથી ખેતીને બી નુકસાન થાય છે કોઈ આપડે પા બી નથી કરી શકતા
મને જે ઇન્ડસ્ટ્રી અમુક જે હોય ઔ ઔદ્યોગિક વિ વિસ્તાર એ લોકો બી પાણી એ લોકો જે ગંદુ પાણી હોય એ છૂટું નદીમાં ને એમાં નાખે છે શું કે ચોખ્ખું કર્યા વગર. અ સુવિધા હોવા છત તા એ અમુક જે કંપની ઔદ્યોગિક ક્ષેત્ર છે. એ પાણી ચોખ્ખું કર્યા વગર જ આપણે નદીમાં જળ નાખી દે છે એટલે એ લીધે નદીમાં બી પાણી એ થાય છે પાણી ફિલ શું કે ચોખ્ખું બી નથી રહેતું
આ એ બી છે કે બધું હવે આજકાલ તો બધું ઇન્ડસ્ટ્રીઝ ના લીધે બધા ઘણું બધું પોલ્યુશનને થાય છે વાતાવરણમાં ખુબ બગડાશ થાય છે એનાથી આપણે ક્યાંક ક્યાંક તો આપડી હેલ્થ બી સારી નથી રહી શકતી
હા જે અમુક એવા તો રોગો નીકળ્યા છે કે જેના તો હવે તો નામ બી આપ પહેલી વાર સાંભળતા પતા હૈએ સએ
હા એઈ જ હવે તો એટલે એવો ઇન્ડસ્ટ્રીયલ એરિયા ને એવી જગ્યાએ જોવું જોઈએ કે જયારે કે એકદમ જગ્યા ખાલી હોય ને એ શહેરથી થોડું દૂર હોય કેમ કે ત્યાંનો જે એ લોકો ન જોખાડો ને હોય ઇન્ડસ્ટ્રીઝ એ બધા શહેર માં આવે તો એનાથી ઘણું બધું એર પોલ્યુશન થાય છે
અને એર પોલ્યુ જે હવામાં જે પ્રદુષણ એ બધું થાય એનાથી તમારા ફીફસા છે ફેફસાની તકલીફ થાય ગંભીર બીમારીઓ થઈ શકે છે
હા એ બી છે કે ઘણા બધા ગંભીર બીમારીઓ થઈ જ શકે છે કેમકે હવામાન ના કારણે આપે શ્વાસ લેવામાં બી તકલીફ થઈ શકે છે મોટી ઉંમર ના હોય તો ક્યારેક એ લોકો બીમાર હોય તો એ લોકોને શ્વાસ લેવાવામાં તકલીફ ભી થઈ શકે છે
એ તો છે બોલો બીજું કહું શાંતિ ચાલે છે
હઉ બસ શાંત છે હમણાં તો
બરાબર અત્યારે તો હવે અમે અ જોબમાંને બધામાં બધા સેમિનાર ને બધા કરીએ એમાં જ આ શું કે પર્યાવરણને લગતી ને બધી વાતો થતી હોય અમારે
હા એ તો છે હવે એ વાતો થશે કે તો જ હવે પચાસ ટકા સો ટકા માંથી પચાસ ટકા બી માની જાય ને લોકો તો બી સારું રહે
એ તો છેા પણ માન માનનારા માને છે નથી માનનારા નથી માનતા
હા કોઈને તો જોરાઈ તો કરાવાય કરાવવાશે નહી જ માનવું હશે તો એ લોકો જ માનશે
એજ નહી માનવું તો તમે શું કેવાય ઉપરથી નીચે તમે થશો તો એ કોઈ નહી માનતું
હા હા એ છે
એ અત તો ક્યાંય આવું જવું હોય તો બી વિચાર કરવો પડે છે કે આ જગ્યાએ જવાય ના જવાય ને બધું
હા એ ભી તમારી વાત સાચી છે
એટલે
હા ઠીક છે એલે પછી વાત કરું
ઓકે ઓકે હા સારું ચલો મળીએ